હલો, ને તમારા ઘરે બધા મજામાં છે?
હા અમારે ઘરે બધા મજા છે, તમે કેમ છો?
હા અમારા ઘરે એકદમ મજામાં છે, તમારા ઘર બાજુ કેવું ચાલીુ રહ્યું છે આમ સરકાર તમને બધી સુવિધાઓ આપે છે, કે પછી સુવિધાઓ તમને જાણ થાય કે ના થાય છે?
હા અમારા ઘરે તો અમારા ઈલાકામાં, તાલુકો લાગયો હોય એટલે અમને ખુબ જ સુવિધા આપે છે, કચરો લેવા માટે દરરોજ ના ગાડી આવે છે, અને અન્ય સુવિધાઓ પણ આપે છે જેમ કે પાણીની સુ સુવિધા તેઓ બોરિંગ કરી આપે છે, અને તેઓ ખુબ જ સારી યોજના હોય છે, તેઓ ચાલીસ ફૂટ લગી ફ્રીમાં ફ્રીમાં બોર કરે અને પછી પૈસા લે તે યોજના ખુબ જ સારી કેહેવાય. અને અને ગટરની વ્યવસ્થા પણ ખુબ જ સારી છે, સ્ટ્રીટ લાાઈટની સુવિધાઓ પણ સારી છે, તમારે અહીંયા કેવી છે?
હા તમે જે કીધું કે, તમારે સરકારી એટલે મારે સરકારી સુવિધા જેમ કે તમે કીધું કે પાણીની કે પછી બોરની એવી સુવિધા તમને આપે છે, પરંતુ આમા ગામડામાં એવું બધું છે કે ત્યાં અમુક લોકોને જ આપે છે, કારણ કે એ લોકોને ઓળખતા હોય કારણ કે એ લોકોની લાગવગ હોય, પરંતુ અમુક લોકો એવા છે ગરીબ વર્ગ, પણ એ લોકોને પણ આપણે આપવું એટલે અમને તો મળે છે પરંતુ અમુક બીજા ધનિક વર્ગ ધનિક વર્ગને મળે છે, પરંતુ આવા મધ્યમ વર્ગ ના કે પછી ગરીબ વર્ગ હોય તો એ લોકોને પણ આવી બધી સુવિધા આપવું જરૂરી છે, કારણ કે ગરીબ છે તો એ લોકોને પણ એવી સુવિધા આપ જરૂરી છે કારણ કે બર બધાના જ એક સમાન રોલ હોલ છે જેથી કરીને સર કારે એમને પણ એ બધ ઘણી બધી સુવિધાઓ છે કે આવી સરકાર આ આવાસ યોજના, કે પછી પ્રધાનમંત્રી જનન યોજના, બધો એવો લાભ આપવો જોઈએ કોઈ પણ વસ્તુ એવી ખરીદી છે કે જેના એમને સબસીડી એવું મળે છે, તે પણ એ લોકોને આપવું જોઈએ જેથી કરીને એ લોકોને પણ એ લોકોને એવી આર્થિક જીવનમાં એ સારો લાભ પ્રાપ્ત થાય, ખુબ ઝડપથી એ લોકો પોતાને વિકસે છે.
હા તમારી વાત સાચી છે, કે ગામના એવા ઘણા લોકો હોય તે પોતાની લાગવકથી તેના સરકારમાં હોય તો તેઓ વેલા યોજનાનો લાભ લઈ લે છે, અને તેના લીધે ખુબ જ મુશ્કેલીઓ પડે છે ગરીબ વર્ગના લોકોને અને તેઓ ખૂબ ખુબ મુશ્કેલીઓ બને છે, તમારા ગામ વિશે થોડુંક બીજુ જણાવો ની?
હા મારા ગામ માટે એટલું જ છે કે સરકાર એટલે કે સર સરકારે બધી આ યોજનાઓ નો અગાઉથી જાણ એટલે કે જાણ કરવી ખૂબ જરૂરી છે જાહેરાત આપવી, કારણ કે અમુક લોકોને જ ખબર હોય કે સરકારી યોજના કઈ કઈ યોજના બહાર પાડે છે, આવા તમને કીધું કે ગરીબ વર્ગના લો આવી સરકારી યોજના વિશે જાણ પણ ના હોય ને એ લોકો રહી જાય છે એ લોકો એ એ લોકો તક મેળવી શકતા નથી પરંતુ અમુક લોકો અમુક લોકો એવા પણ હોય છે કે જે લોકોને બધું ખબર હોય હોય છે તો પણ એ લોકો આવા લોકોને કહેતા નથી કારણ કે એ લોકો મોટા માણસ છે એવું બધાએ રાખવું જરૂર નહી કારણ કે સરકારી યોજના એ બધા માટે જ હોય છે અને સરકારે આપણા બધા જ બધા જ લોકોને એક સમાન ગણવો જોઈએ કારણ કે સરકારો પણ હર સર કેવા જોઈએ ને સરકરે આ બધા નિયંત્રણો પાડવા જોઈએ જેથી કરીને બધા જ હોય જે ધનિક વર્ગ ગરીબ વર્ગ કે મધ્ય વર્ગ હોય તે લોકોને આવી બધી સુવિધા આપવું તો ખુબ જરૂરી કારણ કે સરકાર એ આપણા એટલે કોઈ પણ દેશના માટે જ સારી રીતે એ સારો વિકાસ માટે કરે છે આર્થિક વિકાસ થાય છેએ લોક નો કે બધી જ ક્ષેત્રે એનો તે માટે કરે તો કરે છે કારણ કે અમુક એવું પણ ગામડા હોય છે જેમ કે અમારું જ ગામડું લઈ લેએ કારણ કે અમારા એવા ઘણા ગામડાઓમાં જેવો ગરીબ વર્ગ છે કારણ કે તે લોકો એટલે વડતર તો મડે છે પરંતુ એ આવી બધી સુવિધાઓને એ લોકોને અગાઉથી જાણ ના હોય પરંતુ અમે તો કહીએ છીએ કે આ બધી સુવિધા છે તમે પણ એનો લાભ લેવો કારણ કે અમે એવા નથી કે કોઈને કેયે જ નહી પણ અમે સરકારી યોજના જો આવે છે તો બધા જ લોકોને જણાવે છે અને ખુબ એ લોકો અમને પણ સારું સપોર્ટ કરે છે અને એ લોકો પણ અમને ખૂબ માને છે તમારા આ તમને તો શહેર બધું ખુબ નજીક લાગે છે જેથી કરીને તમને તો આવી બધી સુવિધા મળતી જ હશે સબસીડી અને એને
હા અમને ઘણી એવી સુવિધા મળે છે જેમ કે તેઓ પાણીની સુવિધા ગટરની સુવિધા સ્ટ્રીટ લાઈટની સુવિધા તેઓ રસ્તા સ્વચ્છ રાખે ગામડા સ્વચ્છ રાખે તેઓ ઘેર ઘઈ જાયને બધાને બોર કરી આપે આપે અને સ્િટીમાં ખૂબ જ એવું જરૂરી છે કે છોછતા રહેવું ખૂબ જ જરૂરી છે સરકાર ગ્રામ પંચાયત નવી નવી યોજનાઓ કાઢે જેમ કે ખેડૂતોને ખૂબ જ એવી યોજનાઓ કાઢે અમારે ઘીરે પણ ખૂ જ્યારે પા ખેતીના પાકમાં નુકસાન થાય તો તેઓ પૈસા પણ તેના ચૂકવી દે છે કે કેરીમાં ખૂબ જ હમણાં અમારે નુકસાન થયું હતું અને તેઓ સર્વે કરવા આવ્યા અને પછી મને વીસ ત્રીસ હજાર રૂપિયા તેનું નુકસની વળતર અમને મળલ્યું તે ખુબ જ ઓછું હોય છે પણ ચાલ હવે સરકારી યોજના કેહેવાય એટલે વધુ માંગાય પણ નહી તેના લીધે ખુબ જ સારું હોય છે ખેડૂતને પણ ખૂબ જ સારો હોય છે સિંચાઈની સુવિધાઓ મળે છે અને તેઓને સબસીિડી ખૂબ જ મળે છે જેમકે ટટેક્ટર લેવું હોય તો એસસી એસટીને તેઓ સબસિડી આપે છે જેમકે એસસીવાળાને તો નેવું ટકા સબસિડી હોય છે પાંચ લાખ નો ટટેક્ટર હોય તો એક લાખમાં ટ્રેક્ટર મળી જાય છે તેથી તેઓ સુવિધા ખુબ જ સારી કહેવાય છે તમારે અહિયાયા આવી યોજનાઓ આપે કે નહી આપે
હા તમે જે કીધું કે સરકારી યોજનાના લીધે આપણે જો ઘણા બધા એવી જો પણ નુકસાન થયું કે જેમ કે આપ તમે કીધું કેરીમાં કારણ કે કેરી એવી વસ્તુ છે જે વાતાવરણ પર ડિપેન્ડ છે કે આવે કે ના આવે કારણ કે એ એમને એટલે કે વાતાવરણ એટલે જેમ વાતાવરણ સારું ખુબ સારી એવી કેરી આવે છે પરંતુ અમુક લીધે કેરી પાક પર્વ થતો નથી અને જેના કારણે હવે નુકસાન થાય છે અને સરકાર એવી યોજના પણ બહાર પાડે છે જે નુકસાન થયું હોય થોડું ઘણું ભરપાઈ કરવા માટે આવી યોજના બહાર પડે છે અને તેમે જે કીધું કે સબસિડી સબસિડી પણ અમારા ગામડાઓમાંમ તો મળે છે પરંતુ અમુક લોકોને જે લેવા માંગતા છે તે લોકોને મળતી નથી કારણ કે તે લોકોનો વાત સમજતા નથી પણ અમે પણ ઘણી બધી ટ્રાય કરી તે લોકોને પણ આપે અને તે લોકો પણ જે સબસિડી દ્વારા કોઈ પણણ વસ્તુ માંગતા હોય જેમ કે ટ્રેક્ટર હોય કે કોઈ પણ ખેતી સાધન ખેતીના સાધનો વિશે કોઈ પણ સબસિડી મેળવવાના હોય જેથી કરીને આવી સરકારી યોજના તો નો લાભ બધાએ લેવો તો ખૂબ જરૂરી છે બરાબર ને
હા તમારી વાત સાચી છે કે ગામના ઘણા એવા લોકો હોય છે જે એકબીજાને ન કેતા હોય પણ સરકારી યોજના બધાના સાર હોય છે અને તેના લીધે સોને લાભ મેળવો જોઈએ જેમ કે એસસી વાળા ખુબ જ નીચે હોય છે તેથી તેઓને મદદ કરવી ખૂબ જ જરૂરી છે તેઓને સબસિડી પણ ઘણી સરકાર આપે છે પણ તેઓને એટલું એજ્યુકેશન ન હોવાથી તેઓ અન્ય લોકો પણ લાભ ઉઠાઈ શકે છે પણ તેઓ ન કરવી જોઈએ અને ખૂબ સારું એવું તેઓને જ્ઞાન આપવું જોઈએ કે સ સબસિડી કાંથી મળે અને ક્યાં પકાય અને ખેતી કરવા પણ ખૂબ જ સરકાર સબસિડી આપે છે અને તેના લીધે ખેતી પણ ખૂબ જ સારી થાય છે અને તમારે કયા કયા પાક કરવા મા એને સબસીડી કેટલી મળે
હા અમારા ઘર બા જોુ તો પાક હું અમારા ઘરે તો પાક કેરી જ કરીએ છેએ અને ઘણી બધી સિઝન હો એ પ્રમાણે કરીએ છીએ અને હું એટ સરકારે તો યોજના વીમો ન પણ આપે છે કારણ કે પાક સામે નુકસાન ન વીમો આપે છે એ બધી ઘણી સુવિધા પણ આપે છે તમે કોઈ ખેતી કરો છો એ બધી મોટા પાક કે જેના સામે તમને રક્ષણ મળે છે
હા અમે ઘણી બધી ખેતી કરીએ છ છેીએ અમારા એમ તો કેરીનો મેન તો પણ તેમાં ઝાડ ખૂબ જ વધુ હોય છે પણ અમે નાની નાની ખેતી પણ કરીએ છીએ જેમ કે પપાની ખેતી કરી અમે ગયા હશે પ્પા બહુ કલા પણ તેમાં વરસાદના કારણે અમને ખૂબ જ ખોટ ગઈ પછી અમે સરકારશ્રીની વિનંતી કરી કે અમે અમારા પાકને ખુબ જ નુકસાન ગયું છે અને તેના લીધે અમને બે ત્રણ લાખ રૂપિયા નુકસાન ગયું છે તેઓ આટલા પૂરા પૈસા તો ન ચૂકવી શકે પણ પચીસ ટકા પૈસા અમને સરકારશ્રીએ ચુકવ્યા છે તેના લીધે અમને થોડુંક નુકસાન તો અમને વળતર મળ્યું છે અને અમે બીજી પણ ખેતી કરીએ છ છેએ ડાંગરો અને મરચાં અને અન્ય વસ્તુઓ પણ રોપીએ છીએ જેના લીધે આવક ખુબજ સારી થાય છે મરચામાં જો ખોટ થાય હોય તો અમે વીમો ઉતારીએ છીએ વીમા ઉતારવાના કારણે ખુબ જ સારું એવું મળે છે. અને તેના લીધે ખેતી પણ આપણને સાચવી રહી.
હા તમે જે કીધું કે ખેતીમાં તો સરકારે સરકારે તો નુકસાન થાય તો આપવું તો પડે જ છે કારણ કે સરકારને જો એટલે કે કોઈ પણ દેશમાં માટે અનંત જરૂરી છે કારણ કે ખેડૂતો માટે જે આટલું બધું ખેડૂતો માટે આટલી બધી સુવિધા ન હોય તો એ લોકો ખેડૂતો પછી કામ કરવા ન છોડી દે તો પછી આપણા કોઈ પણ દેશમાં આ બધું અનાજો ઘટી જાય અને ખાવાની પ્રોબ્લેમ તો થવાની જ છે જેથી કરીને ખેડૂતોને સહાય આપવી ખૂબ જરૂર છે. તમારે શું કેવું છે એટલે ખેડૂતોને સહાય આપવી તો જરૂર જ છે ને?
હા તમારી વાત સાચી છે કે ખેડૂતને સુવિધા આપવી જ જોઈએ કેમ કે ખેડૂત નની રહે દેશમાં તો ખાાય જ કાથી ખેડૂત એ દેશ તો ખૂબ જ મોટો પાયો છે કેમ કે બાકી બધા ક્ષેત્રમાં ખૂબ જ પૈસા છે પણ ખેતીમાં ખૂબ જ ઓછા પૈસા છે એટલે બધા હવે ખેતી કરવાના બહ મૂળમાં ના રહે કેમ કે બહુ ઓછા પૈસા મળે અને તેના લીધે આવક પણ ઓછી રહી છે એટલે ખેડૂત કોઈ દાડ અમીર કે ગરીબ હો નથી તેના લીધે દેશ આખું ખાય છે અને મોટી મોટી બિઝનેસમેન કે એવા બને છે જેના લીધે ખેડૂતને સહાય તો આપવી જ જોઈએ નહીતર ખેડૂત જ ન રહે તો પાક કોણ ઊઘવશે, અને તમારે શું કેવું?
હા એ વાત તો સાચી જ છે ખેડૂત વિના તો કઈ શક્ય જ નથી કારણ કે દેશ તો હોય તો ખેતી પ્રધાન જ દેશો છે જેથી કરીને આપણે તો ખેડૂતોને ઘણી બધી એવી સહાય આપવી જોઈએ અને સરકારી સેવાઓનો પણ એમને લાભ આપવો જોઈએ એટલે બધા જ એટલે અમુક ટકા ખેડૂતો ખેડૂતો હોય જ છે દેશમાં કાર તે લોકો ખેતી પર જ આધારિત હોય છે અને મને પણ ખુબ સારું થયું તમારી સાથે વાત કરવામાં ખેતી વિશે કે પછી કોઈ પણ આવી સરકારી સુવિધા વિશે તમે મને જાણ કરી તેના માટે તમારો આભાર.